હાલો.
હલો.
હ બોલો મજામ
હવે શું કરો છો.
કોઈ નઈ બસ આ બેઠા હોયે સે તમે શું કરો.
બસ આ રવ તો વાળું બોલો હા.
મજામ
આવ
કભ કણ કર
બશ આ કપડા મુપડા ધોવા ન‌ઇ તો આ
એવું એમ
હ તમારે બસ મજા માંશે
એમ
કરે છે.
તાર ફુલાઈ ફોન કરો. અક્ષુણ બધે મજામ સી હોવ.
સારું સારું બે સ્કૂલ.
એવું એમ
હું.
કે તમારે મશીન નું કોમડ જાય.
હવ એડી દેવું.
હું.
તમારે
બસ તમારે ધંધા પોણી સારું હેડું જાય.
એ
હજી ભજન હતા, ભજન મા ગયાતા હતા, ગમ માં.
એવું હે.
હું મહિલા મંડળ ના
મહિલા મંડળ નું ચાલુ હેમ‌
ચાલુ કર્યું ને એ પણ કરવાનો વિચાર છે પણ ચાલુ આજે હતું એ છશી મોમી રહ્યાને
હા એ
અને વાય અથી આ શું કેવ રહ મોરપાથી બધું મહિલા મંડળ થી આવ તું ના મોરપા મહિલા મંડળ આવ્યા હતા કૃષ્ણને લઈન કૃષ્ણને રાખવાના એટલે લઈ ને આયા હતા કોણ.
એવું એમ.
હા તેમ.
સારી
તે અમે જ તો ભજનમાં હવે અમે વાત કરી તમારે રાખવાનું વિચારશે પણ અમે કોઈ કીધું ન આરતી બુનને વાત કરી આરતી બેન કે આપણે સોમવારે રાખ એટલે શું કે તા ભાઈ વહેલા સોમવારે જઈને ભજન ગાવા ંગાત માર્કેટ ગમથી મેળવી જાય ગમે અયા ઓહટ હોય ને તો અહંયા ઓહટી શકાય.
ચાલે.
હ એવી રીતના.
હમ. હવ શાંતિ છે.
ચા પીધી.
હવ ચા પી લીધી તમે.
સમી ચા પી નવરા થયા હજુ વાહણ પડ્યા ઈ કચરા પોતા બીજું કડીકરે વા દસ મિનટ રહી.
પતી ગયું ઢોવાનું પણ.
હ બધુ પતિ જીયુ.
હાર બાર માંજી
ના સાર વાટવા બઈ જહી અક્ષુને ખવરાવ્યુ.
હમ.
હ કાકો ની જ્યાં મગફળી કાલ પહેરી ને પાળીયુ નાખવાનું બધું કોમ ચાલુ જ છે ખેતરનું કોમ.
બાબરેથી મગફળી
હા મગફાળી વાવરઈ જઈ.
બે તઈન કટ ઓ પેલામાં વાય બે તણ કટોમ વાય એવી રીતના વાય કર ના ને બીજલ બય ને એવી રીતના કોણ
હ હ
હો અને બેન આબા નહી બે દિવસ સુધી.
હું એ ફોન કર્યા તો કેતો હતા કે હવે જાઉં કે.
હા.
હા ભને કોમે જવાનું માલ ઉતારવા જવાનું
હા બરોબર.
ને પપ્પા તો નહી આપવાના.
હે.
રાજ પપ્પા નહી આવવાના તો રાજપુર જવાના રાજપુર જવાના.
એવું એમ રાશ્યું ફોન આવ્યો હશે તો વય હણ આબદ નતો કે.
એમ કં કેલા જાવાનું.
હા તોની હળો બીજી શાંતિ.
હવ શણ
બસ.
હ હલો.
કાલ કાલ પિંકી આયા કોણ.
બ કે તો ને કાલ ફોન કર્યો તો કેતી તી કે વાયા છેકી નને અમારે વધાવશે.
હ એ આજે આવી કાલ આવી હવે એવી રીતના આવવાનું હ કોણ.
હમ. હ શ હ
અમે નમી બૂલને કાલ વાત કરી હતી ધીમું ધીમું બોલાતું બધ બારને તોય આપડે દીક લાગને તો, કોઈ જુંન તાર
હવે
એટલે કીધલા કડીક વાત કરું પરી,
ના ના ચાલે અમારે તો ઉમ્ી બેનને કાલે અ ત ના વેલા વાત કરી
એ તો પણ હા ઓખ ટાટુ ટાટુ બોલી કે તમે ટાટ બા ઉપર જઈને ઉુંતાવાળું બોલતી હતી. આ તો વધારેુંતળું બલું બાળવે હોય ને, એવી રીતનાત વાળું બોલો હ એક નહી એટલે એક પઈ નહ એટલે વા નહ તો આ પઈ એ નહીં, એટલે ચાલે
હંગ ચલે
તેમમ
સરને સ્કૂલ મોડી કલીલી
હ કાલથી મોડી પડી
હમ
કાલથી મોડી
કેવું ભણવાનું ચાલે હૈ, એને
બસ સારું ચાલે હેડું જાય
હમ
હઉ એટું જાય
તમારે અહિયાં બેનેડ જાય
હવ
અધ્યાન નિષ્ટન ભાવે એનો
હો કમ્પ્લીટ ખાવ
એ ભણવાનું ફાવેને
હા પણ મા હવે ભણી ગયને ભણી ગય
હવે તો હેડી છોકરા તો ર રહેવાનું તાર,
હમ મ ટુશન શેટિંગ થાય તો કરાવી દીધું
એઈ તો હવે જોસળ પૂછતા ભાઈ જોડે વાત કરશે હવે શું ક વારું એટલે
હમ કે મોડી સ્કૂલ થતી બધ ટીફિન લઈને જાય હતો.
હ કહો તો હી તો વહેલું વધશે બ આ વળન વળી ચાલુ કરશે પર દસ વાખ પતી જાય એવું
હ અમે ખાવાનું તો હોય જ છે ને જે થોડા ઘણો નાસ્તો બાસ્તો
હ હોય જ છે હોય જ છે પણ એ તમારે કેવાનું એકલું ને દૂધ પીવે પછી ચરમ પડી અને શું કે પીળઓ થઈ જાય વધારે દૂધ પીવાની અહિયાં બેઠેલી દૂધ પીવે. પ આય ન હોય હ કેમ ખાવાનું હટલી કે ના ખાયને શ કે મારે તો કે બસ જ પીવું છે કે મમ્મી એમ ક દૂધ પીવે હારો દૂધ પીવે તો હારમય ક પણ દૂધ ઘણું
પણ આ તો શું એ હવાર માં જ્યા માગતા હોય એટલે હું એમ ખું ક દુંધ સારું બસ તો હોય તો આખો દિવસ પીવાનો હોય ને,
હા એટલે પણ એટલે બઈ કાલે તા હતા કે ઘણું દુંધ ના હારું કે પીળ મીજ ન હુંજ ન કીધું કશ ઓ કે તો બાકના ગો. આું પીળ થઈ જાય ચરમ તો તોય બળે હાર રાખ પીળિયા થઈ જત શું કરવાનું. બીજું કોઈને એવું
હમ્મ એતો તોને કહી દેવાનું કે સ્કૂલ માં દૂધ આવે ને ના હારું આવે અંદર દવા ના ખેલી આવે એટલે એ મો
પેલી એમ કે ઈ બેઠે લીખાયતા પીવે એમ બીજું કોઈ નહી અ અમે ટાઈમ પીવાનું હોય ઘરે બે દર ર નું નક્કી નહી એવું પાછું એવું એ એટલે એમ તો કે દુધ સારું ખાવ
હોતો નહી તો હું ફોન કરીને હમ જાઈ દઈશ.
હ એમ કે અહીયા થેલી અહીયા એક જ થેલી કે પીવા એને એમ જ કે ને કે અહંયા એક જ ઠેલી પીવાનું વધારે ના પીવાનું
કદાચ દુધ ભરવાનું શેટિંગ થાય ને હવારમાં
હ.
ગોમમાં.
હઑ.
એ એને લેતા જઈ રા ને તો વળતા પછી એમ લઈ આવીરા તો હોજે આવતો રે એમ.
એ તો હવે જોવસ હોય હલો તો એ ચાલે જોવષ હેડો
હમ્મ કારણ કે ચા થાય તો મળે તો સમજાય. વધયા.
હઓ ચાલે અને તો કદાકતરીને જો વેલા મોડું પ્રમાણે ક્રિષ્ના ભાઈ ઘરે બેહાડ છે.
હઓ તો ચાલે તો અયાને છોકરા જાય છે ટુશન તો પાછી
એ રુદ્રો કે મારે હે.
પછ હોવ કે રુદ્ર મારે કીધુ. સાહેબ ને કહીને લઈ રેસુ કે જોકે તું સાહેબ ને કહીશ ને કે તો કે હું તને બતાવ. હ ડબ્બર મારીશ.
તો કઈ દેવાનું એક વાર તો કે
કા ના પર રોવા બેઈએ એવાસ.
હોય આ તો તરત જ રોવા મનડે.
હા એટલે તે કાખ જ આવાના ભાઈ એમ ક હાલ મને ભાઈ. ધું મને ન ખબેર નખ રાતે સોનલને આ લ ટકોર કરો એમને એમ કે ત શુકરાણ કેજી ખાલી એમ કોત આપડ ખબેર વગર કોઈને કશું ના કેવાય.
ના ના ના કેવાય.
અંધાર મોટું આવ્યું છે.
હોવે.
તો મધ લગાવો કોન
એ તો લગાવ જ છે પણ આ તો ટાઈમ પૂરો થાયને
હ હ તેમાં
એલે
ભાઈ ને હજુ જો મોટે છે ભઈ કી દવા કરાવો ભઈ દવા નઈ કરાવો તો એટલે વધારે થાઇ જાય શું કરવાના
ના એતો વધારે થાય માર તો અત્ય તો ખાસો ફેર પડી ગયો.
તો પઇ દવા કરાવી જ પડે ભાઈને એમ કહું ના નથી માનતો.
હમ્મ તો કરાઈ દેવાની દવા વેલા કે દવા થઇ જાય ને તો એમને કંઈજાય
હા હલો
હલો હ ખોદા પા થ થઈ જાય તો દવા થઇ જાય તોવે એમને કરી જાય
થઈ જાય બીજું કોઈ નઈ કશું હોય નની પણ એમ કે આપડે દવા કરાવ મટી તો જાય બીજુત બીજાન ઘેરજયું
હામટીજાય
તાર
હમ શાન્તિ હેને
બસ શાંત હૈ
હમ
અક્ષુજા માનીનીય બિહાર્યાસી
એવું છે ને ગાયત્રી ને જાગું કર્યુતુ ગાયત્રી મો ચાલુ કરી દઈ ત
એક કોડ નંબર મામાંગે છે તો તમારેયુ કરવાનું છે મેં કીધું અંયાને ફોન કરજો મેતો એમજ કીધુ તું હોય
હ તો ને બપોરે ફ્રી પડે ને એટલે તમારા ભાઇ આવે એટલે ફોન કરાવદાઉ
ઓવે હાર હણ હ એમ કાલ મો અડપ ન મેં કીધું કાલે ઊંજય નથી કીધું બે વાજેમાં ભાઈ ફોને કર્યો
હા
એમ
હ થઈ ગય
એમ બીજું કોઈ નય હવે ગમે તે્યા ચાલુ કર તોય વાંધો ના આવે
હ અમે ક સાાલો ભાઈ જોડે વાત કરી દીધા ભાઈ
આઇ તું
હલો હ
આઇ તું એવું એમ
ઓવે
આ તો કાલ પેલો બોલ તનત મુ એ ન હતી એુંલુ
બ
એ અવાજ આવતો તમારો દાખલોમ જશે
હું એના આપું જ ન આવતા હોય તો
હે
હા એ તો એવું થાયને એ તો એવું જ થાય
તેમ કોઈ નથી ચાન્સ ઉઠાય પણ
ના ના હારુ
તારે હવે આખો દાડો કોમ કરે ને ત સાલે
પસ આખો દાડ કોમ કરી દે ને તો સાલે ઓ કપાઈ જાયને તો પોસ ના કરતા ખાલી હો ચાલશે
એ
બોલો બીજીું શુ
ઔવ શાંતિ હે
જેને સાબિત કરું કે થોડું થોડું ગાઉ તોશે કીધું એમને દર સોમવારીજાવાનુ
બહ ચાલે જાન
ચાલુ કરો જો પછ હાેછ ના જવાનુંળી ના પાડી દે દીવાન ફોન કરીે
હ એ તો એવું જો હોય ને
હ
જેમ સેટ થાય એમ કરવાનું
હ ને ગયા હતા હું આરતી બ ભેગા બાપી એકલા ને શરમ આવે એકલા આદમી બેઠા હતા ચીડે
હ ના ના હાલ તો ભેગ ગાવાનું પછી તો ધીમે ધીમે ટેવ પડીાય
નળી લાવ હતી ને એટલે અહીયા મને ક તમે એક બેગો જેને આવડતું હોય ને એને પછ બસ મી એ વળી મું નારતી થોડ આપડે ગ કીધી એકલ ને તો શરમ આપ ગાયેલું નહીને આપડે